હમ- હમ આવે છે આવાજ. શું -શું કેતી બીજી કઈ ગેમ એમ કીધું?
બીજી કોઈ કે મને બસ તો લૂડો પોકી ગરા મલી છે
શું બીજી કોઈ ગેમ જ નથી એમ
હે મતલબ મે ની રમેલી
ઓકે લક હ લુડોમાં ત એક્સપર્ટ લે પણ યાર તું બહ ઇઝીલી ત ના દીધું
અત્યારે એક ગેમમાં ર એક ગેમ નું ના ગણવાનું હોય
ચલ પાછી પાછી રમી પછી ત્યારે
તમે અ પેલું તમે અમદાવાદ રમેલા પણ તમે અમદાવાદ માં રતા નહી તમને અમદાવાદ ક્યાંથી રમતા હોય એવું લુડો જેવી બીજી એક ગેમ આવે એને અમદાવાદ કેહેવાય મતલબ કોડીઓ હોય ને કોડીઓથી રમવાની હોય છે
કોડીઓ
કોડી
હ શું
કોડી કોડી હોય ને
એટલે કોડી ની ખબર મને નામ અમારે અહિયાં અલગ હ છે
અ કોડી કઈ રીતે સમજાવ પેલા નવરાત્રી હ નહી ઓલું લગાયેલું હતું કાચ ના શંખ જેવું
હા હા હા હા નલ તીબલા હા હા
એને કોડી કેવાય
ઓકેમારેને એ શિબ્લા ગઈને ગમત
નહી એ ચીતલા અલગ અને કોડી અલગ
મતલબ જે રાઉન્ડ વાળું હોય સંઘ જેવું તે
એને તો શિપલા જ કહેવાય આ કોળી આખી અલગજ આવે
જે હોઈ તે
તો એનાથી રમવાનું હોય મતલબ એ ચાર લેવાય જો ચારે ચાર ઊંધી પડી ને તો એને આઠ ગણવાના અને ચારે ચાર સીધી પડે ને તો એને ચાર ગણવાના હ
હમ તો પછી કેવી રીતના રમાય એને
અ લુડો લુડો જેવી રીતના જ હોય બસ ખાલી થોડા થોડા રૂમ ચેન્જ થાય
ઓકે એમાં બી મતલબ એ રીતે જેમ લાઈક કેવું મને કઈ સમજ પડી ચ આખું આખું.
લુડોમાં કેવી રીતના સાઈડમાં ઘર હોય ને આમાં વચ્ચો વચ ઘર હોય.
ઓકે કેય પછી બંધ.
હા એમાંથી પછી ઘરની બહાર નીકળવાનુંને ગોળ ફરીને બધા ને મારવાનું પછી વચ્ચે. વચેલા ઘરે દઈ ઉપડી જાય.
ઓકે હ વહારા જાઉં. હા અમાચ કોઈ બી દશે એ તો ગેમ નહી રમે. એટલે હોય તો બધા હ મે તો લોકડાઉન માં એટલા ધંધા કરયા હતા જાત જાત નું ચા પાર્ટી કરતા પછી અ નવાનું જતા નેરવાનું જતા ને પાના બો રમતા. ખબર છે લખોટી લખોટી સાથે પાના. લાઈક પછી પેલું બો રમતા જોકર કે શું કેવાય ખબર પેલું હા. જે પાના નુકર નની પેલો એને શું કેહેવાય હ. નામ નઈ ખબર મતલબ એમાં નઈ યુનો ભી નઈ. હા પેલું હા યુનો જેવું જ આવે એટલે એવી ખબર કે એમાં એટલે કોઈ આપડે ભારે પાનું લખવાનું હોય ને જેનું હલકો હોય એને બધા પાના લેના એ રીતે કઈ હો ખબર છે.
એવું ના યાર.
હા એનું નામ છે એટલે કલર કેવું ખબર એનું એ નામ છે તે રમતો એટલે. એટલી મજા આવેય ને તમાં રમવાની.
બહુ મજા આવે એમાં એકદમ બહું એકદમ વિચારીને રમવા પડે એક બી કરીને એટલે તારા બધા મા હા જે.
એક વાર પાના આવી જાય ને તો છુટકાર જ નહી પાાય શકે એનાથી બધી
મતલબ કાર્ડ જવા કે જાતે બનાવાનું.
કાળ જ આવે મતલબ વેચી દે પેલા બધાને પછી તેમાં ભારે પાનું લાગે. છે જેનું પાનું હલકું હોય જે જેનું પાનુ બધા થી ભારે તેને ખેંચી લેવાનું એમ બધું બધા પાના લીલાના એ રીતે છે.
બરોબર.
એટલે તો એટલે ઓફલાઈન છે કે એમ. એ તો ગણી કે એમ છે અમે બી બહુ રહીમાં લોખડી પછી લખોટી માં તું તો નહી રહી મેશે કોઈ દિવસ.
નહી આવ હજી ભી.
મજ તેમાં આમ જે પેલું એક આમ ગદી દવા આવે કે એમ તેમાં રાજાને રાણી આવે એમ એક ગદી હોય છે તેમાં તે તી રમતા અમારીલા ટલી આંચ લાગતીને એ આંગી મારતો એમ બહુ ભારી એટલી ભારે ને ગમે તને ટોળી એમ ટોળી. હિટ કરી જ શકું એ એટલ બધું આ ને કોઈ વાર તો એટલી જ સ્પીડમાં મારતો ને કે લખોટી તૂટી જાતી. એવી રીતે અમે બહુ રમતા.
મને હજી સુધી લખોટી રમતા બી નહી આવડતી.
સિટી માં અહીંયા પાના પર રમીએ ને ત્યારે બહુ મજા આવે.
ક્રિકેટ બી નહી આવડતું એ બી મુ હમણાં હમણાં શીખીયો છું.
ક્રિકેટ તે મા ને લાલ.
મારી હું પેલા ઓફિસ હતી ને એની એનિવર્સરી હતી. તે તો એ લોકો બોક્સ કિકેટ રમા લઈ જવા થાય. ત્યારે પાઈ. પછી હું એક બે દિવસ પેલા શીખી થોડુંક મારા ભાઈ જોડે.
હા.
મતલબ થોડું ખબર પડે કે આ સીધું બેઠ આ ઊંધું બેઠ
અરે યાર આ તો બહુ સિમ્પલ છે આ તો જોઈ લે. ખબર પડી જાય હા એટલે ભૂલ્યા કર
હ એ સ્ત્રી સેવા ભારતી ગુજરાત.
તો આપણે હમ હલો
હેલો.
હા. વી-ગુચરાતું કઈ બોલી
અરે કઈ નઈ એ તો અઈયા લખ્યું તું એ વાંચતી તી.
તો લખોટી પણ બહ મજા રમવાની બંધ બાાજી રમતા હોય ને હે ત્યારે એમ બાજી તો એ ન જ કેમ જોવાગર મ લખોટી મ અંદર લખીએ તો પાંચ લખોટી મે લાખુ પછી બદ્ધે પાંચ પાંચ લખોટી લખવાને એમ ખબર?
હા-હા. હશે
હા એટલે બૌ ગણ એમ એટલું સ- સત્તરમ થઈ જેવું જ આવે એમ- પૈસાની જ- બય-સત્તરમ થઈ જમ- એટલે અમ લખોટ પછી બો વેલ્યુ એમ એટલે પછી બધા અંદર લખોટ્યા પછી કોઈને એટલે લખોટ્યોછી તે એમ ઓપન કરાવે એલમ પાંચ લાખને પછી ઓપોનમ કે એટલે એટલુ ઓપન એમ ની કેય-ખી-ખી બા- એટલેમ સમજી ગય એ-તે રીતે બ
નહી સમજી પણ ચાલશે એ મજવું
ભારે બાજી જેની એટલેમ એટલેમ ભારે બાજી તી પછી જાય એમ એ રીતે લખોટી-ટલું તો એટલું શું?
કઈ બી ખબર ના પડી બ-થોડી મંદબુદ્ધિ થેઈ ગેઈ
ની પડે એટલે તું ગેમ રયમી ની તો પછી કેને હબ પડે મને કઈ ની ખબર પડી
કે વાંધો ની એવું બીજી બઉુ બધી ગેમ રમ અમે તો કબ્બડી જ રમતા તા
હ અમે તો કબડ્ડી તો બો જ રમેલ અમ હા પછી એટલેમ તો ઘણી ગેમ રમેલા બો બધી એમ-અમ લખોટીમાં જ કેટ-કેટલી ઘણી ગેમ આવ પછી આપડે કાર્ડસ રમીયે, પાનામાં ભી કેટલી ઘણી ગેમ આવે એટલે બો ઘણી ગેમ તો રમેલા અમ તો કબડ્ડી તો રમતા બો ઓછું પણ એવી બધી એમની રમતા અમ મોસ્ટલી અમર બાજુ ક્રિકેટ જ રમે બ
અમે તો કબડ્ડી બઉ રમતા હું સ્કૂલ માંથી રમા જતી
હા મ તો વિશ્વાસ છે તું દવી મતલબ સારું રમતી ભાઈ
મતલબ એક બી ગેમ જીત નઈ પડ તોબી થઈ ગઈ હતી એટલે
લોમે હ ત્યારે અમારી ટીમ બહડ હતી હ અમે બધા એકમ ફિક્સ જ મા તેમાં એક માણસ છે મારી બાજ- મારી સામે જ રેય છે. તે મતલબ પગ પકડી લેતો ને પછી મે તા જઈને બે તમ-ફેલ-ફેંકી દેતા અમે એ રીતે અમે એટલી વાર જોડી ને એટલી જણને આઉટ કરેલા ને અમે બો એકદમ જીતી ગેલા મેચ તે કબડ્ડી
અરે, અમે સોસાયટીમાં રમીએે ને. ચાર ચાર દિ તેમ મતલબ છોકરા છોકરી રમતા હોયએ તો છે ને મારો એક ફ્રેન્ડ છે એરયો મારા તેટલો સેમ જ કસ પણ એકદમ નાનો એવો થોડું એવ ખૂપ ઓશી બીજી મારી ફ્રેન્ડ એકદમ હટ્ટીકટ્ટી અને એવી તો અમે ખબડી રમે ને- તો એરી ઓલા ને આ-આ-આખો એક જ હાથે ઘસેડીને-મ લાઈનની બહાર ખરીદે ને ઓલો છોકરી એકદમ પતો-પતલો બટખો-વટકો
તું યાર બુ ખરાબ હરાય દેતા તો-તો-તો
ફ્રેન જોતા હતી તેલ લગાઈને આવો ઘરે જ
ઓ એજો-એજો એને બોઉ વડે બધું સ્થાપન છે છે તેવું કામ
અમને અમને ખબર હ તું કોઈ દિવસ નહી હારવાથી તો શું કામ તેલ લગાડવા આવતી એ
હમ હા એમાં મતલબ બહ મજા આવેને કબડ્ડી માં બહુ મુશ્કેલ છે તેમાં છે ને તેમાં જે ગેમ રમલા ને પહેલા પેલા અમારા જામ સ્કોર થઈ ગયા બહુ પોન્ટ થઈ ગયા અમેમ જીતવાના એકમ પેલા એલો જ ગયો અંદર પેલા લુકમાં એમ આઉટ કરવા માટે તો બધા એમ ચડી વહેલા પડે એમ હા જ ભાંગી ગય વિચાર કરીથી એલ્બ ઉપડથી
બચારો તને સ્કેટિંગ આવે સ્કેટિંગ કરતા
ન કર્યું એટલે જોયા છે ટ્રાય બી કર છે બીક લાગે તને આવડે ક આવે નહી આવડે બીક લાગે મતલબ
પેલા મતલબ મારી બેહેન માટે વાતત મારી બેન કઈક છઠ્ઠા માં હશે ત્યારે હું સાતમા આઠ માં મારી બેન પાંચ હતી એવું ક હતું તો હું તો સાતમાં હતી મારું યાદ તો મારી બેનને સારા માર્ક્સ આવે ને તો એને કઈક લઈ આપે વાનું હતું એવું હતું તો એને કે ટીંગ લીધા ત પણ એને બીક લાગતા તો મે ચલાયા ત તો હું અને મારી ફ્રેન્ડ અમે ચલાવ તારા આખી સોસાયટી માં તો મારી ફન પડી ને તો એનો હાથ ક્યાં ત્યાં થઈ ગયો તો મારે બંને મુખાવડાાવીધું
હમ બરાબર બહ એટલે મુશ્કેલ હમ હ તો એલે ન કેમ પિલું સર્ફિસ રહી જ ન શકે ખર એક દહી પહેર્યા પછી એમમ બહુ એમ કંટ્રોલ નહી થાય
અરે એમાં હજી મારે ઓલું ચાર સ્ટ્રેટ પૈડા આવે ને તં સ્ટ્રેટ ખબર છે એ શીખવ છે
હમ ના એમ તો બહ ઘણી સ્પોટ શીખ છે હ શીખાય કોઈ દિવસ એના કરતા સ્કેટ બોર્ડ વાળું કદાચ મે બી ઈઝી હોય શકે મે આજુ ટ્રાય નથી મારી કોઈ દિવસ
એ તો મેમી નહી કરલા
મે બી ઈઝી બની શકે એટલે લક
એના માટે પ્રોપર ફફાઈ જ જોઈએ સ્કેટિંગ તો અમે ઘરમાં કરતા હતા
એ મજા એમાં સ્ટોર્ડફેસ પરફેકમાંમ ખાડા દ નીચે જ આવડે પછી ડાયરેક્ટ
હમ
પછી બીજી ગેમ તો બ ઘણી ગેમ તો રમતો છમે પછી બીજું શું લડો તને ગેમમાં તો રમવી જશે બેડમિન્ટન
હા એવું તો રમે જ હોય
હમ એ મને બઉ મજા આવે હમને લક પેલા વર્ષે જ લાઈક શિયાળા માં અમે સાંજે રમ્યા એટલી મજા ને રમવાની બે થી ત્રણ કલાક જેટલા રમે
પછી પેલું તમે રમે ને સાત પગથિયા હોય
સાત
સાત બોક્સ હોય મતલબ પેલા એક બોક્સ પછ બે બોક્સ પછી એક પછી બે પછી છેલ્લે બે એવું આવે એવું રમેલો
હા કેવું કેવું એટલે પેલા એક બોક્સ
પેલા નહી પેલા બે બોક્સ પેલા બે બોક્સ સ સ્રેટ પછી જ્યાં બે બોક્સ અ વર્ટિકલ હા હા એ યાર એવું તમે બી એને લંગડી બીજ જુ એક ચોરસ આવે એને લંગડી કહેવાય
એ બી આઈ ડોન્ટ નો આમાં પેલું જ ને જે હાથ માં કબચીલી જવા ની રહી પછી એમમ
ના એ ચોરસ વાળું એ ચોરસ ની અંદર ક્રોસ કરવાનું એ વાળું અલગ આ વાળું અલગ
રમેલા છે મતલબ તે બહુ મજા આવતી રમવાની અર એક શું
ઈ અલગ આ અલગ એમ કઉ છું
તો એમાં કેવું કરવાનુ
અરે એમાં પેલા એક એક પગથિયા હોય પછી બે પગથિયા હોય પછી એક હોય પછી બે હોય એવી રીત ના હોય
હમ
મતલબ દૂરથી નાખવાનો પથ્થર જે બી ખાનામાં પથ્થર પડે ને એ ખાનામાં પગ નહી મૂકવાનો
ઓકે એવું કેટલી મતલબ એમાં જીતે કેવી રીતના ભ
મતલબ પેલા એવી રીતના સાત નંબર આપેલા હોય નંબર વાઈઝ બ જ ખાના માં પથ્થર જવો જોઈએ
હા હા હા એટલે પેલા એકમાં લાગ પછી તે એક એક પહેલું બોકસ છોડીને બીજામાં ડાયરેક્ટ જમ્પ કરવાનું પછી બીજામાં પછી તીજા એ રીતે
હા એ પેલા એક પથ્થર પહેલા બોક્સમાં નાખવાનું પછી આખું કવર થઈ જાય પછી બીજા બોક્સમાં નાખવાનું અને જે બોક્સમાં પથર હો એમાં પગડી ની મૂકવાનું